હાલો.
હલો.
હુ કરો તમે
કઈ નઈ હું તો બસ એમ જ બેસેલી હતી તો વિચાર્યું તમને કોલ કરી. લઉ તમે શું કરો.
નહીં નહીં હુ તો બેસેલી હતી
અચ્છા સારું હું શું કઉ.
હા કેવ ને.
તમને એમ ક્રિકેટ રમવાનું ગમે છે.
ગમે પણ મને છે ને કે ચિંગ કેચિંગ જે છે ને બોલ પકડી. તે હરકી રીતે ની આવડે.
એટલે તમે દડો ના પકડી શકો એમ.
હા
અચ્છા તો હું શું કેતી તે કેજો તમને એમ રમવાનું ગમે છે ક્રિકેટ તો આપડે જઈએ કોઈ દિવસ રમવા
હા હા ચોક્કસ જીયે પણ ક્યારે ક્યાયા દિવસ છે શન
એ તો જોઈએ હવે એ તો જોઈએ હવે પેલા મળીએ તો ખરી પછી જઈએ ને
હા એ પણ આપણેે બજાને શું કરશું બીજા લોકો પણ રેવા જોઈએ ને
હા એ તો છે બીજાને પણ બોલાવવું તો જરૂરી છે
હા તું ક્યાંથી શોધું બીજા લોકો ને આપડે
એ તો શોધી લઈશું તો તમને એમ કઈ કઈ ગેમ એમ રમતમાં વધારે એમ રસ છે જેમ કે ક્રિકેટ થઈ ગયું ફૂટબોલ થઈ ગયા પછી ટેનિસ થઈ ગયું
બેડમિન્ટન
અચ્છા ફુલ ફુલ રેકેટ
હ એજ
હા એમાં મજા આવે ને કૂદી કૂદી ને મારવાનું પછી કઈ બી જગ્યા જાય ત્યાં પણ મારી દેવાનું એને
હા એ જ પછી આ પેલુ થપ્પોટાય પકડામાં પકડાઈ લાંબી સાકડ
હમ્મ લાંબી સાકરમાં તો બહુ મજા આવતી પેલા નાના હતા ત્યારે રમતા હતા હવે તો આવું બધું કરી જ ના રમાય સાકડ જ નથી સાકડ જ તૂટી ગઈ છે
એ તો બરોબર કીધું તમે ખો ખો પણ મજા આવતી રમવાની
હા એ તો છે ખો ખો પણ મજા આવતી પછી પેલું સંગીત ખુરશી પણ પણ મજા આવતી
હાને એ પણ છે
તાર જને ગેમ્સમ રમતો હતી બધી
એ તો તમે બરોબર કીધ તમને ખબર આપડે જયારે થપ્પો ડાય રમતા ત્યારે તમારે પીતી થ હતી
હા એ તો છે હું જ મારા પરથી જ હંમેશા ડાય આવતી તું મને ના ગમતું
એ જ ને અને હું જે પીંધી લેતી તમારી
હા એજ તમે જ એક તો તમે ખબર નહ એટલા બોજ પતલા હતા ને ઉંદર જેવા હતા મને ખબર જ નહ તી તમે ક્યાંથી નીકળી આવ્યા એટલા પતલા હતા તમે ટાઈ અરે અને તમે શું નાના ને પતલા થ એમ ઉંદરા જેવા ઉંદડા જેવા તમે ક્યાંથી પણ નીકળી આવતા તો એમાં કોઈને ખબર જ નથી પડતી કે તમે ક્યાંથી આવી ગયા તો બધા તમારા ટાઈમે તમેા ને આઉટ જ કરી દેતા અને મારી બદનસીબી કે હું જ તે દિવસે એટલે હું જ ડાય આપ
હા નહ પણ છે હું ગમે ત્યાં હતાઈ જ હતો ને ગમે ત્યાંથી નીકળીથી ત્યારે હતો
હ હા એ છે અને તમને બધા કાચું લીંબુ સમજતા પેલું આપડી સાત પથ્થર રમતા ત્યારે તમને કોઈ લેતું ના ટીમમાં હા તો ત્યાં તમને કોઈ લેતું ના તો પછી તમે પછી પોતાની ગેમ બતાવી કે હું પણ રમી શકું છું પછી જારે તમને લીધું ત્યારે તમે રમી જ ના શકી
હા અત્યારે હું ખુશ થઈ જતી
પણ તમે પથ્થર તો ફોડી જ લેતા બે ત્રણ તો એક હા
મજા ત્યારે બહુ જ આવતી બધી રમતો રમવાની ખાસ કરીનેને મને થપડા રમ્યા પછી મારા પિતાજી હોય છે ને પિતાજી માર પપ્પા એ પછી મને બોલાવવા માટે રાત્રે આવ ત્યા ચાલો ઘરે ઊંઘવા માટેમ મેં એટલે ઘરમાં પગસ મુકતી હોય ખાઈ ને પછી ફ રમવાચ થલી જતી ચોટલો બાંધીને રમવા જ ભાગી જતી હવે તેવું કઈ રહ્યું જ નથી
બરાબર એ તો છે પણ મને ત મજા આવતી તે ટાઈમે આપડે બધા સાથે સ્કૂલો જઈને આવતા હાથ પગ ધોવીને પછી રમવા જતા રતા આપડણે પછી રાત્રે ખાવા માટે પણ નહી આવતા એટલા રમવામાં આપડે પાગલ થઈ જતા
એજ ને એટલે તો હું બહ પતિ હતી ત્યારે હવે તો ખાઈ ખાઈને જ રખ ડાળી જેવી
હમ કેમ કે એ ટાઈમે તમે જમ નતા તમે રમવામાં ધ્યાન આપતા
હા નહી એ પણ છે ને હવે હું જમ ધ્યાના ભવા કરતા
હા પણ એવું નથી કે તમે જ એવું નથી પેલા તમે ખાતા પણ પણ એટલું તમારે એરસા થઈ જતી ને કસરત પણ થઈ જત એટલું તમારું જેટલું તમે ખાતા દોડતા જ કેટલા આપડે ત્યાંથી અહીંયા અહંથી ત્યાં પૂરા દિવસ તો ભાગ જ રહેતા ઘરે ક્યાં પડતું આપણું
હા નહી પણ છે
હા બીજું તમે એમ નાના હતા ત્યારે તમારી ફ્રેન્ડ સાથે શું શું રમતો રમતા અને શું એમ મજા થી તમને જેમ કે શાળામાં જતા ત્યારે કઈ રમતો રમતા
અમે લોકો તો જ શાળામાં જતા ને ત્યારેઈ કોઈ દિવસે કબડ્ડી રમતા પછી એમાં મજા આવતી હા એ રમવામાં પણ પછી ખબર પેલું એક દાદરો હતાં શાળામાં તો ત્યાં ઉપર એમ ચડી જતા પછી સન્ડે મંડે કરીને રમતા અને પછી ખોખો રમતા પછી પેલું રૂમાલ પછી મૂકી નને પછી ગોળ ગોળ ચીડ ફરે પછી એક જણ લઈને ભગવાડો
હા હા
તે રમતા એવી બધી રમતો રમતા પકડા પકડાાય રમતા લાંબી સાકળ રમતા ફન્સ લોકોની સાથે
એટલે મજા તો બહુ જ કરેલી ને આપડે જયારે નાના હતા
એકદમ બરોબર કીધું પછી જે સ્કૂલમાં પિકનિક જવા છતા ને બધા પ્રવાસે
હા
મોટા પ્રવાસે બધા છે ત્યારે હું કે કેટલાક લોકો નહી જતા અમે ફ્રેન્ડસ લોકોમાં મ લોકો તો અમે લોકો જે સ્કૂલ ચાલુ રતું ને તમને સ્કૂલે જતા ને ત્યારે બી આવી બધી રમતો જમતા બહજ મજા આવતી એમ પણ ત્યારે કોઈ પણ આવતો નહી કેમ કે ટીચા લોકો બી જતા તો
હ હમ એજટલે મજા આવતી હશે તમને બાકી તો અને પછી આપડે ખબર પડ્યું પપ્પ ફપટપપટ તારા પીંજરામાં વાટકી એ ગેમ રમતા હતા રમત
હ હ એ તો કેવા છે ભૂલ કે પછી ભાઈ ડોશીમાં વાળો
હા ડોસે એમ આપડે એમ પેલું ગોળ કુંડાડો કરી લેતા એમાં પછી અહીંથી ન આવો ત્યાં આવો પછી ડોલસી માર જમવાનું ક ગયો તો બહુ બહાનો માર તો પછી અમે ખાઈ લીધું પછી પેલી પાછલોો ભાગ
હ પછી જેને પકડી તે પછી એ ડોશી માં બ
હા હ વેના લોકો આવી બધી ગમતો થી અપરિચિત છે પરિચિત છે તેઓને ના ખબર કે આ બધી રમતો શું છે
હા એ તો તમે બરોબર જ કે પછી કયું પેું ભાઈ આવ તો ટામેટો છે ટામેટો કેી
હા, હા, હા એ બધું
હા કેટલી મજા આવતી ને બધી રમતોમાં
હુ ઇટ્સ બહુ મજા આવતી.
પરોબના પોપટ, પોપટ, પોપટ તારા પિંજરામાં વાટકી.
કીધું તો ખરી હમણાં હું એ
અચ્છા સંકી તો જા જ ના
બોલ થી એકબીજાને મારતા એમ જો પેલા તો એમ બધા ભાગી જતા પછી મારતા. પછી બોટલમાં રેતી ભરીને બોટલ ફેંકતા તો બધા છુપાઈ જતા એમ
હા એજ ડબ્બા - ડબ્બા એ
ડબ્બા આયા આઈ ફાઈ એવું કયું હતું.
હા એજ. બહુ મજા આવતી ત્યારે એ બધી રમતો એ તો પણ પેલું થપડાને ઇજ્જત
પણ એમ ડલ બોટલને લાથ મારવાની ત્યારે પછી કંચા એ બધું પણ રમતા આપણે
હ એ તને પછી બરફ પાણી
લખોટી પણ રમતા
હા એ જ પછ બરફ પાણી પણ રમતા નેમ
હા બરફ પાણી પણ
આઠ પાણી બરફ પાણી કેટલું બધું કીતા બધા
હમ પછી આપડે એમ એમ પણ બીજું એમ ચિંગમ ચિંગમ રમતા માં કલર કલર કયો કલર એ બધું પછી જે એના પાસે જે કલર ન હોય તે ફટાફટ કલર પકડી લેવો એને
હા મે ના કેટલી બધી મસ્ત મસ્ત રમત
એટલે તો કેહેવાય હા.
અને આપણેે બધા કેટલા એમ ચુસ્ત તંદુરસ્ત હતા અને કેટલા દિમાગથી પણ એક
હા કારણ એમાં શું દિમાગ ન રમત હતી, ને બધી થપકોડા એમાંમ દિમાગ થી આપણે સોચે કોણ ક્યાં હશે પછી જેમ કે પેલું કલર કલર થ તેના દિમાગમાં કલર અહિયાં આ છે, એમાં શું આપડે રમતા પણ આપણે ભણી પણ લેતા એટલે વધારે સ્ટ્રોંગ આપ મજબૂત હતા ત્યારે દિમાગથી પણ અને શરીર થી પણ
એ જ નામતે એવું કોઈ છે જ નહી જે લોકો
હમણાં ના નાના છોકરાઓ કેટલું એમ રમેશ નહી બાર બસ ફોન ને ફોનમાં છે ને આપણા ટાઈમ આપણને ફોન શું છે ખબર
હા એજ તો કીધું કે આપણા બાળપણની જે રમતો હતી તે હજીબ અલગ જ ને સારી હતી, હમણાં તો આધુનિક રમત આવી ગયા છે, પિકકલ બોલ્સ ને એમ વધારે લોકો એમ આધુનિક ગેમ્સ રમે છે.
હા જેમ કે ઉન પછી આવી બધી રમતોતો પછી અડધાથી વધારે શું બધા કોમ્પ્યુટર એ સેવા તો જ રમ્યા કરે હ એ જ કોમ્પ્યુટર વિડીયો ગેમ્સ આઉટડોર ગેમ્સ એમજ ની જ રમે
કારણ કે આઉટડોર ગેમ્સ જે આપણે રમતા લોકોને ખબર નથી ને અડધી તો કોમ્પ્યુટર માં આવી ગઈ છે, તો એ લોકો કે એક જ જગ્યા પરથી રમીએ.
પછી એ લોકો એમ કે કે અમે બહાર જઈને રમશો તો અમે લોકો કાળા થઈ જશુ. હમણાં ત્યાં આવું.
આપડે તો આપડે તો કાળા ભુંડ થઇ જતા રમી રમે. તો પણ ઘરે ના આવતા.
એ જ ને વેકેશનમાં પણ આપણે ગરમી કેટલી તો પણ નહી આપણને
હા પછી ખબર તમને આપડે જયારે રમતા રમતા ધ ગોળો ખાતા મજા આવતી ને આપણે પૈસા બધા પૈસા ભે કરતા ને ગોળો ને કેરી તોડવા. જતા છુપકેથી એમાં તમાર ફ્રેન્ડ પકડાઈ ગયલી.
હા ને એ પણ છે મજા જ આવતી.
એ કેટલું રડવા લાગેલી અમને જવા દો અંકલ.
હા ને હું ત્યારે ના આવી હતી પણ.
હ
જયારે તમે કો કેરી તોડવા કેલા હતા ને ત્યારે હું ઘરે જે કેરી હતી ને. લાવેલા હતા તમ લોકો એ ધોતી હતી એટલે હું.
પછી આપણે તે ગરી માંથી પણ ભગાયેલો કે અવાજ ના કરો તમે પછી આપણેે ત્યાં ગેલા.
ના એના ઘર માં પણ એના ડેરેસ પાપડને પૂરી મળ. કહ તોું કે તમર. કે તમે ખુબ અવાજ કરતા છો એમ કરીને. પછી મને રડો આવી ગયેલો હતોું તો પછી જવા દીધું હતું.
હા એજ તોમે રડી પડે ચાલો હવે આપ. આપડે બીજી આગધી તો વાતો થયા કરશો હવે ક્યાં રમવા જેવી ઉંમર છે આપડી ચાલો. મૂકીએ ફોન હા ચાલો બાય.